હેલો
કેમ વાર લાગે એટલી બધી
અરે ફર્સ્ટ કોલ માં પ્રોબ્લેમ થાય જ છેયાર
અચ્છા એવું છે પીએમ વિશ્વકર્મા નું હુ છે. બે એમ વિશ્વઘરમાં અત્યારેત કઈ નહી
બેઠા ત જમી લીધું
બાકી હે ભવાન
હ.
બાકી છે હજી
કેમ આટલું લેટ
તે લેટ જે મોડું થઈ જાય ને હવે
એવું એમ ને કે માલા જયા હું જોક ચોક પરથી
હમ્મ એ પહોંચે
બરોબર શું ચાલે વિશ્વકર્માની કઈ અપડેટ નવી
હું એ જ પૂછ છું વિ શું કરવાનું છે કઈ અપડેટ
અપડેટમાં હાલ ચાલુ કર્યું થોડું થોડું કામ
સુ છે તિર
હાલવે લિંકેડ કરીએ ઓટીપી આપણેે જે બધા દિવસની ટ્રેનિંગ નું ઉપર થી કીધું હોય અપડેટ આવવાની છે.
એડવાન્સ નું હે ગ એ
હમ એડવાન્સ ટ્રેનિંગ આવવાની હ એવું કીધું હ ગવર્મેન્ટ માંથી હે
પ્રાાઈવેટ દેવા ના
હ જોઈએ પ્રાઇવેટ માં તો દેહતો ખરા એવું તોખીએ કારણ કે પ્રાઈવેટ વગર તો ટાર્ગેટ પૂરા ના થાય
ટાર્ગેટ આ લોકોને પૂરો નથી કરવો એ પેલા તો જોશે ગવર્મેન્ટને છે.
કેમ રીઝન
રીઝન એ છે કે જે પેલા ડેટા હે ને પ પ્રાઈવેટ મ વધારે ઓલું થાય છે.
સુું
પેમેન્ટ ન વધારે ઓલું થાય છે પેમેન્ટ વધારે નીકળે મો થાય
બરોબર અને પ્રાાઈવેટમાં પેમેન્ટ વધારે આપવું પડે પેલામાં પેમેન્ટ ઓછું નીકળે
હમ ગવર્મેન્ટમાં ઓછું નહી
ટાર્ગેટ ઓછો થાય એટલા માટે
હમ્મ
ગ્રા્ટ બછી જાયને
હમ ગ્રાન્ટ ઓછી જાય ને પ્લસ એને કાઢો એ કાઢી શ
હમ હમ હમ
અને ડીપીએમયુમાં ડીપીએમયુ તો ઠીક છે બાકી આજ હ તો બો દશે પ્રાઈઇવેટ તો જે કેન્ડિડેટ નથી આવવા વાળા ને એ લોકોની ટ્રેનિંગ થઈ જાય.
એમ એમ
હમ અત્યારે કેમ લોન લોન બધું હાલે કેડેટ કેન્ડેટને ખબર ન હોય એ કે સેન્ટર ટ્રેિંગ પૂરી થઈ
હમ બરોબર મતલબ જે પ્રાઈવેટમાં જે વસ્તુ એટલા માટે એવી ચાલતી હતી એના કારણે હવે. ગવર્મેન્ટ ઉપર ડિપેન્ડ કર્યું એમને આઈટીઆમાં જ આપશે
ના પેલા ફર્સ્ટ પ્રાયોરિટી આલું ગવર્મેન્ટ ના દે છે.
બરોબર એવું એમ
પ્રાઇવેટ વાળા હે ને બધા લગભગ અ ક વાતો જોઈ રહ્યા હ કે ક્યારે આવે ક્યારે આવે કા તો મને સ્કીમે એ કરી જા
હ બે હાજર ઓગન થી સુધી નઈ હે ને
બે હાજર અઠવીશ માર્ચ સુધીની
બે હજ અઠવી માર્ચ તેનું હને
હમ માર્ચ માં પૂરું
તો એ પેલા કંઈક તો થાહે નવુ હું કે
જોઈએ હવે.
હમ.
જોઈએ નગર બીજા કામ તો નઈ આવે આ પીએમ વિશ્વ કરમાં બંધ થઈ. એમને પીએમ વિશ્વકર માં બંધ થયું પછી એક પ્રોજેક્ટ આવ્યો જ નથી આવ્યો
ના, આયો નઈ હ કોઈ પ્રોજેક્ટ એવો
એટલે સ્કીલ ઈન્ડિયા લગભગ આખું બંધ જ છે વર્લ્ડ ઉપર જ છે, આઈ થિંક નગર તો ચાલુ જ હોય.
હમ, ચાલુ જાય.
આવશે આવશે વાર લાગ
શું વિશ્વકર્મામાં આમ શું હતું આમ
વિશ્વકર્મમાં માનો કે જે લોકો ગરીબ વ્યક્તિ હોય ને
હમ્મ
એ લોકો જે કામ તો બધા કરતા જ હોય એ લોકોને સેલોટેપ કરવા ન્યુઝ ના હતી. એ લોકો ને થોડુંક કે આર્થિક રીતે પણ અમે એ લોકોને મોટા કદાચ ટેન્ડર ભરવા હોય તો ટેન્ડરમાં બી એને થોડોકામ હું કે બેનિફિટ જોયે કે આધાર પુરાવો રહેે કે આ કામ કરે છે ગવર્મેન્ટ માન્ય.
એવું એમના હ હ મેં મેં સાંભળ્યું જો વિશ્વકમાં વિશે. કે જે પણ મતલબ વિશ્વકરમાં ભાઈઓ હે આપડા. બરોબર, કે જે લોકો અ વિશ્વકર્માને લગતા કામ કરીયા જે રીતે કોઈ સુુથારે
હમ હમ.
બરોબરને પછી દરજીએ.
ના એવા અઢાર પ્રકારના અલગ અલગ આપ ફિશિંગ નેટ મેકર છે પછી આ કુંભાર છે પછી
પગારની
કારપેન્ટર હે અમુક નામેય નથી આવડતા.
બરોબર બરોબર. હા, એટલે સુથારે, દરજીએ, ફિનિશિંગ ને કરે.
કેટલાક હવે યાદ રાખો કામ કરતા ત્યારે તો હવે બધા યાદ હતા હ.
બારબર એમ. તોબીન.
પણ અત્યારે કેવું છે ખબર હ અત્યારે ગવર્મેન્ટમાં જે ચાલુ હને એ લોકો હને ટ્રેનિંગ જ નથી કરતા કારણ કે ઈ લોકોને જો અમુક આઈટીઆઈ લોકોન આઈ કેવાળા ને એની પાસે ટાઈમ છે નહી.
હું એ છઉ ને તમે મતલબ ના કીધું કે પ્રાઈવેટ ન આપે. પણ આઈટીઆ વાળા લોકો જેટલા પણ હે ને એ લોકો એવું કે હે કે અમારી જોડો મતલબ અમે આમાંથી ઊંચા ની આવતા.
હમ.
આમા કામ કેટલું કરીએ આમ ક્યાંથી કરીએ આમ.
અને પાછું એ લોકોને આઈટીઆઈ વાળાને પે આઉટ પણ હું ઓછું હોય એટલે એ લોકો કઈ ધ્યાન નથી દેતા.
એ અને શિક્ષકો કેવું નઈ નઈ આમાં પીઆઉટ એ લોકોન મલહે. પણ વચ્ચેની જે થર્ડ ફર્સ્ટ પાર્ટી હેને. એ લઈ લે હ એટલે આઈટીઆઈ જોડે વધારે પેમેન્ટ આવતું નઈ અને જે શિક્ષકો રે ને. એવું કે જે મતલબ આઈટી વાળ લોકો શું કરે? કે એમના જે શિક્ષકો હોય ને એમને એમને અંદર હાયર કરે બરોબર. એટલે એમના એમના લોકો અંદર હાયર કરે એટલે શિક્ષકો એવું કહી રહ્યા હ રાજ્ય ફિલ્ડ વાળા હે. કે અમારું કામ તો હેજ નઈ તો અમે શું કામ અને મલતું નઈ એમને.
કોઈ નઈ હવે પછી ટ્રેનર આવે ટ્રેનર તરીકે કામ કરવાનું એનું પે આઉટ આ લોકો હ ગાઈડલાઈન મુજબ આ લોકોને પેમેન્ટ આપે આ લોકો આઈટી વાળા આ લોકો નથી જતા પછી. એ લોકોને એની સેલેરી માંથી ન જ કરે છે.
હમ અને આઈટીઆઈ વાળા લોકો મારા પાસે ટીઆર ને એઆર નહ ટ્રેનરો જ નહી જે એસોસિયાસન ટેનર હોવા જોઈએ ને એ ટ્રેનર જ નહી સમજ્યા વાત ને.
પેલા તો આ લોકોને આ લોકોને કામં જ નથ કરવું આઈટીઆઈ વાળાને. એના કામ માથ નવરા નથ થતા તોત ક્યાં કરે.
સાચી વાત હ તકલીફ જે હ ને તને
હમ.
જોઈએ હવે વિશ્વકર્મા ક્યાં સુધી ચાલે હ ના લોકો ઓફિસે આવે પૂછવા માટે કે વિશ્વર શું નવા ફોર્મો ચાલુ થયા નવા ફોર્મો ચાલુ થયા.
અત્યારે ઓ પીએમ વિશ્વકર્મા માં અવેરનેસ પ્રોગ્રામ હાલે ખ્યાલ તમને.
પી એમ વિશ્વકર્મા અવેરનેસ પ્રોગ્રામ એમ.
હમ જે લોકો ટ્રેનિંગ થઈ ગયું હોય જે લોકો ટ્રેનિંગ બાકી હોય એ લોકોને પીએમ વિશ્વકર્મા થી માહિતગાર કર હા
વચ્ચે ડીપીએમય અમારા જે હે ને એ ડી પી એમેનો ફોન તો આયો તો કે આ રીતનું મતલબ કે પોગ્રામ કરવાનો હે.
હમ્મ હમ્મ.
તો કે તમે ઈન્ટરેસ્ટેડ હોય એમ તો મેં કીધું તું કે ઉ હ કેન્ડિડેટ મતલબ કે કોલ કરીને બોલાવાનાને એવું બધું કેતા તા. કે જે કેન્ડિડેટને મતલબ કે ટ્રેનિંગ થઈ ગય હોય, કીટ મલી ગય હોય, લોન થઈ ગઈ હોય હમજયા એ લોકોને મતલબ કે અભિપ્રાય લેવોતો એ લોકોને કે એ લોકોએ ટેનીગ ટ્રેનિંગ લીધી તું શું મળ્યું એ રીતનું એ એની વાત કરો તમે કે બીજી વાત કરો?
ના મેં
એજ ને, હા એ ડી પી એમ એનો મને ફોન તો આયોતો.
ગીર સોમનાથમાં ગીર સોમનાથમાં છે કોઈ જગ્યા તમારે કોઈ રિલેટિવ હોય કોઈ જાણીતું ગીર સોમનાથની અંદર?
ગીર સોમનાથ મતલબ કઈ રીતનું શું જરૂર હે તમાર કોને વિશ્વકર્મામાં?
વિશ્વકર્મામાં એક ડીપી હું કેય અ અવેરનેસ પ્રોગ્રામ હે પાંચ તારીખે પાંચ ઓગસ્ટ. હવે લોકેશન જોઈએ હે સો કેન્ડિડેટ માટે.
ઓકે મતલબ ત્યાં બેસાડવા માટે.
હમ્મ, બેસાડવા માટે જગ્યા ભાડે જોઈએ. હવે એમ એસ એમવાળા હા છ સાત હજાર રૂપિયા રેન્ટ પે
ગીર સોમનાથ ગીર સોમનાથમાં મતલબ કઈ જગ્યાએ ગીરમાં જોઈએ કે
ના ના વેરા વેરાવલની અંદર.
મળી જાય વેરાવળમાં તો યાર ઓહોહો આપડે હારામ હારો કોન્ટેક હે વેરાવળમાં બોલો બોલો.
હ તે શું વ્યક્તિ સમયને એવી જગ્યા જોઈએ.
એટલે એમ એસ એમી વાળા કેટલા પૈસા આપે?
છથી સાત હજાર એક વન ડેનું સવારે સવારે દસથી સાંજે છ હાત.
કરાઈ દઉ સેટિંગ ચલો એમાં શું નવું.
પર સાઉન્ડ સાઉન્ડનુ એનું થતું હોય તો વધારે હારુ હો. સાઉન્ડ એવું થાતું હોયને સાઉન્ડને એની વ્યવસ્થા હોય ને.
એટલે માઈકને એવું લોકોનું સેટિંગ તો પૂશવુ પડશે મારે.
એ ભલે અલગથી આમ આપડે હા
અલગથી ચાર્જ લઈ લે એમ.
હમ્મ, અલગથી આપડે એવું લાગે તો લઈ લઈશું પણ અત્યારે એ હા એ વસ્તુ આપણને સીન્ધી હે.
વાત કરી જોઉ વેરાવળમાં જો એ લોકો મતલબ એગ્રી હું કે મારે એચુલમાં કોન્ટેક તો હે આપડે વેરાવળમાં હારામ હારો કોન્ટેક હે. બરોબર, કારણ કે હાલ મારે જે કામ ચાલેન બધાં
હમ્મ હમ્મ હમ્મ હમ્મ.
એ બધા વેરાવળ સોમનાથના છે બધે બધાં.
અચ્છા તો કોન્ટેક્ટ થાય તો એ અને બનેને એમ બ સ્ટેન્ડની બસસ્ટેન્ડની ન નજીકનો એરિયો હોય ને તો વધારે સારું.
કારણ કે હમણાં જેટલા હવાલા આવે બધાં વેરાવળના જ આવે. વેરાવળ થી જ આવે એટલે વેરાવળ જ છે એમનું પ્રોપર વેરાવળને તાલારા તાલારા તાલારા સાઈડ નામ સાંભળ્યું છે.
તાલાલા આપે એક સેન્ટરને હું એક બે વાર વિઝિટમાં ગ્યો હતો.
તાલારા તાલારા હેન ગામ ત્યા
હા હા.
બસ આપડા ભઈ ત્યાનાં ભઈઓ હે બધાં આપડા તાલારાના એના ત્યાંના જ છે. બઉ મોટી બઉ પોલિટિક્સ પાર્ટી હે સાહેબ નામ સાંભળ્યું હોય તો તમે. અ શું નામ હે?
એ લોકો આ ફિલ્ડમાં હોય તો એમની પાસે એ આવાના આવના હોય તો પ્રોગ્રામ કરતા હોય એટલે જગ્યા તો એમને ખ્યાલ હોય જ.
હા હા મળી જાય એમને પોલિટિક્સ માં હે એટલે વાંધો ના આવે
તો કાલની તારીખમાં આપને ફાઇન થઈ જાય કે આ જગ્યાએ. લોકેશન મળી જાય આપણને એ જગ્યા નુ
કાલે ને કાલે તો પોસિબલ મે બી કાલે જ જોઈએ તમારે
અરે ના ના ખાલી જગ્યા ફાઇન્ડ આઉટ કરવાની જગ્યા જોઈશે આપડે પાંચ તારીખે
ઓહ તો તો મળી જાય આરામથી આરામથી મળી જાય બેજીજક મળી જાય.
પણ એમાં એવું છે આપડે સાહેબ ને ખાલી એને કન્ફર્મ કરીને દેવાનું છે કે આ જગ્યાએ ફાઈનલ છે એમ બાકી કાઈ નથી.
સ્કૂલ હોય તો ચાલેન
કોઈ ભી ચાલે આપડે તો જગ્યાથી મતલબ
હાતો વેરાવળ માં કોતો તાલારા તમને બંને માંથી એક જગ્યા પ્રોપર કરાઈ દઈએ.
ટ્રાય કરૂ વેરાવળ માં નેતર પછી તાલારા લાસ્ટ તો છેજ.
વેરાવળ અને તાલાવારા આમ તો જોડે જ છે ને તાલારા એચુઅલ માં વધુ ગ્યો નહી પણ એ હ મારે ભાઈ છે લોકો જે આપડે કામ ચાલતા હોય. ના ના બરોબર બોલો બોલો, બરોબર બોલો બોલો
અરે દસ
ચાલુ રહે ચાલુ રહે ચાલુ રહે વેરાવળ વેરાવળ
વેરાવળમાં તો તમે હોય કોન્ટેક હોય તો તપાસ કરો
હા તો હું તપાસ કરાવાઈ રહીને તમને કઉ ચલો ને વાંધો નઈ બીજું શું
અમ ઓકે અને તમારે ચાલે ચાલે
એટલે વિશ્વકર્માનું જ કામ હે કે બીજું
વિશ્વકર્માનું જ છે કઉ છું એમ. એસ. એમ. ઈ. દ્વારા જે આ એમ. એસ. એમ. ઈ. નો પ્રગ્રામ છે.
અરે હા એમ. એસ. એમ. ઈ. વાદ નો જે પ્રોગ્રામ થાય એ અરે એ પ્રોગ્રામ તો અરે એ પ્રોગ્રામ તો મેં અહીયાંયા આગળ કર્યો હતો અમદાવાદમાં
હા તો બસ એ જ સારીમે સારી ક કોન્ટેક કર્યો છે ને તમારો હલો હલો